શું કરો છો
કઈ ની બેસી રાહેલા તમે
કઈ નહી આ બેસી રહેલો અમને અમને આરામ કરું છું ને અમના તમને ફોન માર્યો આજકાલ તો વાતાવરણ ખુબ એટલે બગડી રહ્યું છે ને પ્રદુષણ પણ બહું થતું છે તમે જાણો જ છો ને એમ ન્યુઝ જોયલા ને તમે
હા એમ તો પ્રદુષણ ખુબ જ થઈ રહ્યું છે અને ન્યૂઝમાં અને સોશિયલ મીડિયા દ્વારા પણ મળી રહી છે અને હાલ માટે જોવા જઈએ તો આપણે જે દેશમાં રહી ત્યાં ખૂબ જ ગરમી વધવાની છે એટલે કે હમણાં ઉનાળો ઋતુ ચાલ છે ગરમી પણ આટલા વર્ષોમાં એક પણ વાર નહીં વધી તેટલી ગરમી વધવાની છે એવી વાતો મળી છે અને અમે હવે ગરમીનો શું કેવો અમ તૈયારી કરી રહ્યા છે જે ગરમી આવવાની છે તેમને આપણે કેવી રીતે ગરમી સામે લડવું જોઈએ અને શરીરની રક્ષા કેવી રીતે થાય તે રીતે લડવું જોઈએ તેનો ઉપાય શોધી રહ્યા છે તમે શું કરી્યા છો તમે તમને પણ ન્યુઝ મળ્યા હશે ને આ ગરમી વધવાની છે તેની
હા સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ થઈ ગયું છે કે જેને લીધે તને આપણને અગાઉ ખબર પડી જાય કે કયા દિવસે વાતાવરણ ઠંડુ રહેવાનું છે ને કયા દિવસે વરસાદ પડવાનો છે એ બધું અમ મળી રહે છે સોશિયલ મીડિયા પર અને ઓનલાઇન આપડા ક્લાઉડ પર બી પરંતુ બદલતુ જતું વાતવરણ સ્વસ્થ હોવું જોઈએ, અને જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદ જ પડવો જોઈએ, અને જયારે ગરમી પડવી જોઈએ ત્યારે ગરમી જ અને જયારે ઠંડી પડે ત્યારે ઠંડી પડવી આવું ઠંડીમાં પણ વરસાદ ન હોય તો તે પણ સારું ન કહેવાય વાતાવરણ માટે. અને હમણાં તો જાણે કે વરસાદ પાછો બ્રેક કરે છે એવુ પણ થાય છે કારણ કે આજના વાતાવરણ જ એટલું બગડી રહ્યું છે જેના કારણે વરસાદ પણ એટલે પા ખરાબ એટલે કે જે વરસાદ પડવાનો ટાઈમ તેના એનાકરતા પેલા જ આઈ જાય છે. પણ બહુ એટલી બધી વધતી જતી ગરમીના કારણે વરસાદ એટલો વહેલો પણ આવી જાય છે અને તે પછી જે ચોમાસમા પાક ઊગતા જેમ કે જેમ ડાંગર તે નુકસાન પણ વધુ પહોંચાડે છે. જેથી કરીને આવુ બઢૂં આપણે એટલે કે, આપડે તો ન કરીએ થોડું પ્રદુસણ પરંતુ આપઈ કરવું જોઈએ નહીં સ્વસ્તા જાળવી રાખવી જોઈએ, જેના કારણે વાતાવરણ ખુબ સારું રહે અને હવામાન પણ સારું રહે. અને વાતાવરણ સારું રહે તો પછી દેશ પણ વિકસિત થઈ જાય અને જે પણ આપણા ખેડૂટો છે તેમના જે ખેડૂટ્ રો પ્રકાર પણ જો પછી, જો ખેતી કોઈ પણ પ્રકારની કરે છે, તે લોકોને સારી અને પછી જ બધા દેશ પસરે છે અને સારું અન્ન બધાને પ્રાપ્ત થાય છે એવું કરવું જોઈએ. પરંતુ આજકાલના આધુનિક યુગને તો તમે જાણો છો કે અમુક લોકો કો તો એવા કિસ્સા પણ જોવા મળે છે કે જે જાણી જોઈ એવું પસંદ કરે છે અને રહે છે થી સુ તમે સુ સોશિયલ મીડિયા પર એ આવું પડુંસન કરતા લોકો, હવે એ સમજે નહીં ને આવું બધું ગમે તેવું ના, નાખ્યા કરે સોશિયલ મીડિયા પર વિડીયો.
હા એમ ટો મેં ઘણા બધા વિડિયો જોયા છેને સોશિયલ મીડિયા તો આજે ખુબ જ ફાયદાકારક ગણાય છે, કારણ કે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એટલે, થોડા ઘણા આડ અસર પણ ફેરવે છે, એ હાચા, પણ પર્યાવરણ છે તેને બગાડવા પ્રત્યે. પરંતુ કેટલાક અકાઉન્ટ એવા પણ હોય છે જે આપણને સમજાવે છે કે જો આપણે હાલમા જો વૃક્ષો, કે પછી કચરા પેટીમાં કચરો, એમ ઘણા બધા જે નિયમો લાગુ પડ્યા છે જે પકરોટીને લગતા છે એ નિયમોનું જો પાલન નહીં કરશો, તો તેના કારણે આપણા પૃથ્વી પર જે અસર થશે, તે છેલ્લે ભોગવવી તો આપણે જ પડશે કારણ કે આપણે શ છે ગમે ત્યાં કચરો નાખીએ છીએ અને હાલમાં તો આપણે અહીંયા તો ગમે તેમમ કચરો ફેંકી દેવામાં આવે છે જેના કારણે જે આપડા વનસ્પતિઓ છે એને એના લીધે ખુબ જ નુકસાન થયું છે અને એના કારણે જે ફળ પ્રાપ્ત થવા જોઈએ તે ફળ પણ પ્રાપ્ત થતા નથી હાલમાં જેમ ઉનાળાની ચાલે છે તો હાલમાં શું છે જે જાંબુ અથવા કેરી આ બધા ફળોની ઋટુ છે પરંતુ હાલમાં જોવા જઈએ તો કેરીમાં રોગ, કેરીઓ પણ જે પહેલા આવતી હતી તેટલી આવટી, ઓછી આવટી થઈ ગઈ છે કારણ કે પડુસણ વધી રહ્યું છે. હાલમાં ટેકનોલોજી તો ડેવલપ થઈ રહી છે એટલે આપણે જે દવાઓ છે તે જે પહેલા છાણીયું ખાતરને એમ સા ડવા નાખતા હતા, તેના કરતા હવે રસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ પહેલા જેવી કેરી આવતી હતી તેવી હવે આવને ઓછી થઈ ગઈ છે. એનો પૂરેપૂરો આપણે શ્રેય ટો, આપણે સુ કે, આપણે પ્રદુષણ પર જ જાય છે. પ્રદુષણ તો ઘણી બધી રીતે ફેલાય છે જેમ કે હવાનું પ્રડૂસન અને પાણીનું પ્રડૂસન, જમીનનું પ્રડૂસન. તેમાં હવાનું પ્રડૂસન તો આપણેે શું કરીએ, જે કંપનીમાં, બધા હાલ તો ઠેર ઠેર કંપની આવી ગઈ છે. તો કંપનીમાં શું લોકો જાય છે ત્યાં કામ કરે છ, અને ત્યાં જે ઝેરી રુમાડો નીકળે છે તે કંપની દ્વારા વાયુ એટલે કે હવામાં ફેલાવી દેવામાં આવે છે. જેના કારણે હવાનું પ્રડૂસન થાય છે. અને પાણીનું પ્રડૂસન આમ જોવા જઈએ ને તો, આજકાલના લોકો શું કરે છે કે, એવી માન્યતા છે કે આપણે અ ગમે તેમ આપણા જે ફૂલ હોય, અને જે પ્લાસ્ટિક હોય, તે પાણીમાં ફેંકી દઈએ જેના કારણે પાણીનો આ જે જીવજંતુઓ રહે છે, તેઓનો મૃત્યુ થાય છે. અને એ પાણીનો ઉપયોગ જો આપણે કરતા હોય તો આપણું પણ, આપણે પણ મુત્યુ તું થતું નથી પરંતુ આપણે પણ આપણે બીમાર પડવાના ચાન્સ, એટલે કે જે પોસિબલ હોય છે તે પોસિબિલિટી હોય છે તે વધી જાય છે એટલે આ પણ એ રીતે પાણીનું પ્રડૂસન કરતા હોઈએ છીએ અને જમીનનું પ્રડૂસનનું સુ? કેવી રીતે થઈ? જો આપણે જે પાણી ગંડું હોય, તેનું પાણી જો આપણે, જે આપણે સાકભાજી રોપી હોય, એટલે કે સાકભાજી જ્યાં રોપતા હોય ત્યાં મૂકીએ તો તેના કારણોસર આપણે સાક ભાજી પણ નાશ પામે છે એટલે અને તેના કારણે જે જમીન હોય છે તે પોટાની જે ફળદુપતા હોય છે એ ફળદુપતા પણ ગુમાવે સે એટલે આપણે પ્રડૂસન તો હંમેશા ઓછું જ કરવું જોઈએ અને પ્રડૂસન જેમ બને તેમ નિવારવાના ઉપાયો સતત કરતા રહેવું જોઈએ. તમારી બાજુ શું છે? તમારી બાજુ કઈ એવું થયું છે? જે કેમ કે પાણી પ્રડૂસન થયું હોય જેને કારણે તમે જે સાકભાજી રોપેલી હોય કે પછી તમારી જે વાડી હોય કલમ ની કે પછી જાંબુની તો ટેના પર કોઈ અસર થઈ છે પ્રડૂસનને કારણે?
હા, કારણ પડુસણ તો અમારા ગા, એટલે કે હું ખેતી રોપું છું, ત્યાં તો, એટલુબધુ નથી. પરંતુ તમે જાણો છો પાણીનો સ્ત્રોત કે જે ખેતરો છે, તે એમ એક ખાડી નદી છે, પાણી તમે ત્યા છો ત્યા બોર પણ ની નહીં કરવલો ને તાં કુવો પણ નથી જોવા ને જે એજ કે પાણી નું પડુસણ કોઈવાર જોવા મળી રહે છે એટલે કે ઉદ્યોગ તે કંપનીમાં જે કામ મળે તે વસ્તુ બને છે, જેના પણ વેસ્ટેજ માલ હોયને તેનો નિકાલ આ જે હતું, ખાડીમાં જ નાખી દેવામાં આવે છે. જેથીને ખાડીમાંનું તાજુ પાણીથી તે અમને નથી મળતું ને અમુક વાર તો મને પણ જેના કારણે, પાકનું નુકસાન પણ જેથી કરીને અમે કીધેલું કે એ કંપની, એટલે અરજી કરેલી કે તમે આ આવું પાણી એટલે કે ગમે તેવા કચરા નો નિકાલ લાવો, પેલુ માં ખારું છે એટલેજે બધા ગામડા નજીક એવી નદી એટલે કે જે ખાડી જ જાય તેમાં જ પાણીના બધા સ્ટ્રોત ઉપયોગ કરે છે તે પાણીનો ના તમે જે પાણી ના ઉ નાખશો તો કેવી રીતે, કેવી રીતે ચાલે? એજ પ્ર એટલે જ અમે કીધું પછી સમજ દે કે આવું ન કરવું જોઈએ અને પછી અમે પણ કીધું કે તમ આવું કચરો નાખ્યા કરશે તો પછી તમારી કંપની પણ પડશે એ પણ અ મેં સરપંને પણ કીધું, સરપંચે પણ ત્યાં જઈને મુલાકાત લીધી અને એમ ના સમજે અને હમડા તો સારું પાણી મળે થતું હતું ત્યારે મારા પાકને નુકસાન થયેલું હતું અને પાકને નુકસાન તો તમે ઘણી બધી રીતે પણ થઈ શકે છે અને એક વાર તો મને કીધું કે સારું એટલે સારું મેં રોપ હતા ટામેટા અને ત્યા અચાનક જ એક એટલું બધું પુષ્કળ અને વરસાદ પડ્યો જરાક કારણ કે માર આખું ટામેટા વેસ્ટ જ ગયા અને ત્યારે મારે પણ નુકસાન થયેલું હતું તમે જાણો જ છો કે વાતાવરણ તો ગમે ત્યારે બદલાઈ જ કરે છે અને નુકસાન થાય જ કરે છે. કારણ કે આજકાલના, આજકાલના આપણા દેશ ઘણું બધું પ્રડુસન વઢી ગયું છે જેના કારણે ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે ઠંડી, ગમે ત્યારે બબ બરફ પણ પડી જાય છે. બરોબર, હમ, દિલ્લીમાં પણ કેટલું બધું આપણને જોવા મળે છે કાંકે, એટલું બધું ધૂમ, ધુમ્મસ કે બાર એક વાગ્યા સુધી, કોઈ દેખાય જ નહી અને ત્યા અકસ્માત ઘણા બધા જોવા મળે છે , જો મે પણ ન્યૂઝ માં જોયેલું હતું જોથી કરીને પ્રદુષણ જો ઓછું રહે તો ખુબ સારું જ કહેવાય છે. શું તમે છો તમારા ગામમાં કેવા લોકો છે તમારા ગામમાં બધા લોકો પ્રદુષણ કરતા ન હશે ને કે પી અમુક લોકો સમજ નથી કે ?
હા એમ ટો ટમારી વાટ એક્ડમ સાચી છે અને જોવા જઈએ તો, અમારી બાજુ જેવા લોકો જે છે તે પેલા શું હતા ગમે ત્યાં કચરો ફેંકી દેટા હટા પરંટુ હાલના લોકો જે આવનારી પેઢી છે એના વિશે વિચારવા લાગ્યા છે. અને જે સોસયલ મીડિયા, જે ફોન હાથમાં આવી ગયો છે છે ટીવી છે, એના દ્વારા આપણને ખબર પણ પડે છે, કે આપણે હંમેસા જે પ્રડુસણ છે તે નિવારવું જોઈએ, પછી એ ભલે ને પાણીનું હોય, જમીનનું હોય, કે વાતાવરણનું હોય. પ્રડુસણ, આપણે કોઈ પણ જાતનું પ્રડુસણ કરસુ તો તેની અસર આપણી પ્રકૃટીને તો થવાની જ છે એ તો સો ટકાની સાચી જ વાત છે અને હાલમાં પણ જે ગરમીઓ વધી રહી છે તેનું કારણ પણ આપણે પ્રડુસણ જ છે કારણ કે જે ગ્લોબલ વોર્મિંગ છે તેના પર જે ખાડા એટલે કે ગાબડા ટાઈપ પડી ગયા છે જેના કારણે સૂર્યનાં કિરણો સીધા પૃથ્વી પડે છે. એને કારણે જે વનસ્પટી હોય છે, ટેઓ પણ નાસ પામે છે અને કેટલીક વાર જો એ સીધા કિરણ આપણી ચામડી પર, આપણા સરીર પર પડે તો આપડા સરીર પણ, આપડું શું કેવું, કે ઘણી બધી બીમારીઓ થ, બીમારી ઠઈ જાય તેવા કારણો પર રહેહેલા હોય છે પરંતુ અમારે ત્યાં પહેલા બધું ઘણું બધું પ્રડુસણ કરવામાં આવતું હતું, લોકો કચરો પણ ગમે ત્યાં ફેંકતા હતા. પરંતુ હાલમાં શું છે, લોકો સભાન થઈ ગયા છે, અને જે અમારા જે અ અધિકારી એટલે કે જે સરપંચ છે, તેમણે અમને, અમને એમને જાણ કરી હતી, તો અમે, એ લોકોએ, અમે બધા ભેગા મળીને, ગામજનોએ અને સાથે વાતચીત પણ કરી હતી પ્રડુસણ વિસે, અને બધા સારી રીતે સમજી પણ ગયા હતા. કેટલાક લોકોએ પોતાનો મત પણ, અને જે સમજ નહીં પડી, તો તે પણ સવાલો પણ કર્યા હતા. પરંતુ જે અધિકારીઓ આવ્યા હતા એમણે સારી રીતે અમને સમજાવી દીધું હતું. એટલે હાલમાં ટો પ્રડુસણનું પ્રમાણ ખુબ જ ઓછું ઠઈ ગયું છે. અને હાલમાં અમુક કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટસ છે જેઓ ખેટી એટલે કે જે સાકભાજી હોય છે તેઓ રોપવાનું, કેવી રીતે રોપવાનું, અને પ્રડુસણ કેવી રીતે ઓછું છે, તેવુ બધુંનું ઘણું બધું નોલેજ આપણને આપતા હોય છે અને ખુબ જ મજા આવે છે. હાલ માટે ખેતી કરવાની અને પ્રડુસણનું પ્રમાણે જો વધતું ગયું તો આવનારી પેઢી ને ખુબ જ અસર થસે, ટમારે શું કેવું એ બાબટ ઉપર?
હા, એ તો છે જ. કારણ કે આપડે પ્રડુસણ અટકાવવું જ જોઇએ આજે કેટલુ બધું છે, ગ્લોબલ વોર્મિંગને કારણે પણ વાતાવરણમાં ભેલું થઈ જાય છે અને તેના કારણે વાતાવરણ ખુબ ગરમ થાય છે ને લોકો બહાર ફકતા નથી તે ગરમીને કારણે લોકો ઘણા બીમાર પણ પડે છે અને એમને ચક્કર માં આવે છે એજ કે હવે આપણેે એજ કે એ ઘણી બધી વાતો કરીએ છીએ એટલે આપણે પ્રદુષણ અટકાવીએ અને આપણે પણ બીજાને સલાહ આપીએ અને એમને સમજાવીએ કે પ્રદુષણ કરવું જોઈએ નહી ચાલો મળીએ
હા ચાલો